મને બોલો બિજનેસમન હોઉ બસ બેઢાતા. હલો બસ મજા મજા ભાઈ.
જમી.
છોકરા તમે બસ જમીન લીધ છોકરા. બમી હવે. જીવા તારું નેટવર્ક આયુ પોતીકા નય હ
આ તો છેતરે આવ્યો મારો બેટો
ના હોય
હમ આ તો છે તો ફૂલ એડું એટલે કીધું કીધું કરવા જજ તો ફૂલ એડે
એંધય ના રેડી રેડી તો બેજ કોડાની વાતા કરતા હતા.
એ ખોળણ થલે છી એમ.
હગો ભાઈ.
અહં તો નેટ ફૂલ આવતો હશે.
હવે અ કદી આવવા પેલા કેો પોપટ આવવાનો કે કદી.
હ દ મળ પડે
હ લ જવા હોર દ હા રડે રડે શો કરે મોમન ભાઈ બધા મ વળો કર્યા.
બ.
એ હોરામને
હમ.
હા.
બક્ષા
મોન આ વા આયો તો મારી આ હતો મોહન તો આવ્યો. બસ મારે આવમ પણ મે રજીસ્ટ્રેશન તો કરાવ્યું એટલે
એવમું છે. શોક્ર આટલું તો તમારે વાયર છે શું આજ તો
અમારે મારે વાયરો છટી ખતર ના હે. તાર અવાજમ જ આવ તો હ હલો લોસ જાવ ત ફોનને હવેનેટવર્ક જોવં.
નનેટવર્કમાં ફટાફટ નેટવર્કમાંડ ખા
હવે આવો હવે.
હલો
હલો હા બડાલો હારમોનિમ વા હારમોનિમ વા કેવું જમાવા દે ત્ર ત્રંગ આવું જમાવા દે હવે
શીખ કર એવ.
હેલો
હા હવાજાર નહી.
હવે હવે ગીત ગાવી લખશો હું હવે ગીત ગાવી લખ છું હે હ મરેદણે તણે બો મા તો ના હ હ આવતો ન તું હલોો હલોો હા બોલો
અરેધી પવન ચાલું છે
ફોન હ મારે અવાજમ તો અલગ લગાવેા
હ
તોવાચમ બધા અલગ અલગ આવ્યા છે
હલો.
ખરખર ટાવર ના આવે ત્યાંજ તો.
એવ હતો એમને
એ લોસા ત્રીસ થોડા માથા લોસા રે એવ સાલે ને
હ જિગી દ લોસા વાળે ટાવર ધન્યાવાનંદ દોસા
એવુંમ
તોમ ભાઈ તો હમ ફન ફો કર દાે જવા તો ઘરે દાડે.
શ હમને બે દાણા રાતો જ નથી લે શું ટાઈમ જ નથી મળે શ થાય ખરે.
ના ના તટલા ખોલ છ ટોટલ.
કો એની બસ તને કર્યા હ હતાા બે ત્રણ બે બસ વળી ને તો કોલ સાજ
માતના.
હ એ કે કરો કરો ન પછ કે આના કે પૂરું થાય છે શું પૂરું થાય.
કોણ ક્યા કરો?
એ મમે સીધા
હ એ તો કે મારે મારે તે તેર એ પંદર સતર બાચીસ.
ઓ તેર વા પુયા છેવા એ.
વાને પુરા થાય વા ઓ શ કે વા વા ને ચલા લીધા.
મે હોસાને શુંમચી હોસાવાનું હોયમ?
હસને એક ફકરા હલે.
ઓવાર.
એ વાતનેેકોર્ડંગ કરીને મેવાનું બસ બીજી કોઈ ન.
એટલે એમ પાછો આપડી ર બોલતું રેવાનું એ ને દોર દોર થી વાસવા.
હોયવું લખડ હો ને એવું જ વસનું એનું હાથ નાસવાનું ખોટું લખડય તો ખોટું વસવાનું.
એવું હ.
હ ની રેકોર્ડિંગ મેવાનો પ ત્રિકોલ પ આવે હાલ.
એમ પેલું રેકોર્ડિંગ કરવાનું પછી વાસવાનું ધીરે ધીરે. એ સ્પીડ મ એમ હારમ એ એમ ફોન કરતા આ હાર એમ હારવ રહે ની.
હા એટલે ત્રીસ કોલ થઇ ર તાર ને પણ.
તિસ્કોલ થાય પાછ એમને? હમ હમ તાર તો એલા અતાર ફોન કોલ ખાસ થઇ જાયને.
તેર છા હતર બાકી તર અછા થે.
એ ર છે મારે તો તજ ચોથો થાય આજ તો.
ઓહા.
ચોથો હ ટાવર દ તો શું વાત કરે.
અને હમરાંને ચાલુ કરાયું હમરાંને ફોન કરતા રે.
હ ઉમરાને ચાલુ છે હમ્મ.
અમરા અને અને
તો તો પીસ તો ખાલી ફોકરા ઓસવાના જ આવતા હો છે કોણ.
હઓ.
હમ્મ.
એટલે.
એમ.
હઑ.
આવ છેે જ નઈ તમે ઉપાડે કે નઈ હે કરે.
ભાણેજ ને મળ્યા
એમ તારમ છેે
પણ મેં તો એવું પડેને ત તે ચૌદ કોલ વાળે ત્રી કોલ કરવા વાત કે.
એવું છે હા.
નક ગાડી
મારે ત્રીસ કોલ કરવા એટલે કાલ ડાઉન થાય છે એટલે કાલ પછી અયા. તો બુરોતી નેટવર્ક ફુલ આવે છે.
હ
તબેલે તોથી ફુલ હસે નેટવર્ક
કાલ આવવાનું એમ ને
હમ્મ હમ્મ.
કાલે કરશ ખોડો રેવાનો ખોડો આવવાનો
ખોડો આવબાનો
કાલે ડીસે રે ખોડો
કાલે હેડસે પરમા હેડસે
તડે ગડે
હમ્મ.
ઓ ચો હોસ્ટલની દુકાનમાં આવવાનો કેતો હતો
શું કેતા
દુકાનમાં આવવાનું ને કે હોથન હથલ હથલ
હથળ ચકનાય
ગેમલ હોથલ ના ગામ માં ગયું હવે
હમ્મ.
તગડ જાડે પહિ લાયો ફાવલ કીધું
હમ્મ. તો તોગ
હ્યાં
અથરમ તગઉ
એટલે કેમ એ બેઠા નેટ કી બધા એ
હ્યાં
એબાજુ બેઠા નેટવર્ક આવે હે
તો ઘર છેતરે બેઠો તો હમ્મ હા
એટલે એમ તો આ બાજુ કદી આવ આ પધારી બે દિ બડા રેવો
એટલે ટાઈમ ઈ થયા શું કરો હા ટાઈમ આવ ઓતરા ઈ બાજુ
હ્યાં
ટાઈમ ત મુળતાર માઈનેસ્ટ દવારા એ કોન અર્થ તો કોડ શંકર કે્ રેપ રેપો થી પપતિ થી કેમીય એટલા દીખું રે હવેાળી જાય ટાવર બાવર આવેમેધ થઈ જાય
તો કીધું આવ બ પોપટ આવે એટલે પહિ હોવે.
હુ ખોલ ખોડ કેતો કદી કતો ખોળો ઘરેમાં, એમ કેતો પછી એ ગાઉ ત ઘરે રેય પહિ દુકાનમાં
આવું ઓય તો કેટલી બધી વહદ શે
હમ, હમ, હમ.
મન કે ક ફોન ચલી અમે બે કોલ મેં કર્યા ખોડાને બાર-બાર મિનટ, ચૌવી મિનટ, બે કોલી ના કર. અડતાલીસ મિનટ વાતા કરી.
ઓહો. તો બપોર ન ચલાવા જઈએ, તો બપોર ન મારે ટાવર ફૂલ આવે.
અમે બપોરે બાર વાગે થી દોઢ બે વાગ્યા સુધી.
એવું.
વાત કરીએ, કો લધ વર્ષ એમ કરી ખો બે કોલ પૂરા. ભ મારા બુરા જાન.
હમ એવુ એમ.
હોવે.
તમે આવી વાતો કરે, પણ બહાર મિલેટ તો ઓલી ભાષા વાપરે. મો તો કંટાળી ગયો તો અવડે. જેમ છે તેમ છે ને, આમ છે. ઉભું બોલ તો છે ને, ટાઈમપાસ થાય. તમારેે તો આવી વાત. તો તો બીજું કમ્પ્લીટ થઈ જાય, કોલ પુરા.
અમારે ર નાને-પોના અમરા મે.
હા.
ભ માર શીકર.
હમ.
અરે ભાઈ, આવો ચા ને, મે મા અમાદ નધ વાચી કરતો, દીધું.
હ. એવું, માર તો તી ચોથ બસ ત્રણ કોલ છે, લગભગ મારતો હવે‌. તે બે કર્યા હતા ને, મેં વરી એક કર્યો. તો એક વાત છે, બીજી વાત તો થતી કો.
એટલે.
હા, એટલે કીધું હવે. તો તો હું અધરું એક-એક, ચાર-ચાર વખત થાય. બે વખત શું કરીને? બે વખત, અમણા થાય એટલે. તો આવે, તો ઈ કોલ તો ગણાય દે ને? કેના ગણાય મારા?
અને તારા-મારો આવી ના ગણાય? તું કરે, ગણાય.
એવું એમ.
હોવે.
તો તો મારે બે કે ત્રણ છ જ છે. એલે વાત એક તને ફોન કરીને. પેલા તો તેમને હમેથી બે કર્યા હતા ને.
ઓ એક કોલ તો પત ના લજ તને.
હમ, હમ. એવ છે એમ.
એક ના બહો જગત કોલ કરી દીધી.
એવુ છે એમ. એક જને એ પોચો કે આખા દિવસ આટલા કોલ કરી કેવા નાખા જેટલા કરો, એટલે હ.
ત્રણખાતા પોચ.
ઓ આખે જા ફોચ કોલ કરી ગયો એમને.
હ, પાચ તો કરી ગયા. પાંચ વખત કોલ કરી ગઉ.
તો તો તે આજ પૂરા કરે તારા
હ ના ના બાકી મારા તો પુરા થયા.
એવું હ.
એટલે પોચ કોલ એટલે મો તાર પો કો કરી મુે અમરાને પો કોલ કરી. ગણા નેહોચ કોલ કરી કહ ખોડા નેહો કોલ કરી કહું.
એવું એક નંબર ઉપર એમને
હો એક નંબર પર પાંચ કલ કરી ગયો.
હ તો તો રેડી તોતો અમરાને શુભ કર ત્રણેને અમુક. તો પલે જજે તો પછ અહિયાંયા ટાવર આવશે ફૂલ રાતના તો આઠ નવ વાગે તો સાત વાગ્યા નવ વાગે દો વાગે થું
હદ અડી જ અડી અમ હો હ હમણાને હવે મેસેજ આવ કેતા હતો હું ફોન કરો તને થોડી રેડી કરો.
હું કમ રું
તો હોવે
હા બધ મારે બેઠા બેઠા પૈસા કમાવવા એમને
હવે
એધ તો તો રેડી રેડી અમેયા કટાળ ટાવર હાર્યું કરી
લાઈટ તો લાઈટ ના
હે
છ લાઈટ તમાંી છ ઉધી આવીને ફોર્ ભરીનેવાીું તો લાઈટ ના આવીને
લાઈટ આવે કેય ટાવર આવે તો ફૂલ થ મોબાઈલ ને જી તો કોઈ તકલીફ નથી
લાઈટ આવે તો વાયફાઈ લગઈ જવાનું વર્ષ ન કોક આવે રિચાર્જ બે ત્રણ હજાર નો હા ફૂલ ફૂલ નેટો
એમ
હ
ગમે એ છેેતરમાં આવેલો ફૂલે એમ
હ હ
એમ
એજ કજ ઓટોમેટિકટ એ મોજ કર દ બોલે
છ વા કોલ કરવા રેકોર્ડ ત્રી પૂરી થાય વસવાનો જ આવે નેઈ પછી આગળ આગળ વિચાર ગમે આડીાય એમને ફકર
એ આ એપ છે ને આ આ એપને રોજ જિંદગી ભર માટે
હા
આ ટૂંક સમયમાં થોડા એને બે ચાર મહિના બે ચાર મહિના માટે તારીય